હેલો હા હા
હમ અચ્છા મેં તેને પૂછતી હતી તારી બેન તારાથી મોટી છે કે નાની છે.
હમ એક સિસ્ટર મોટે છે અને એક સિસ્ટર નાની છે.
બે છે બેન તરી?
હા.
બરાબર મોતી શું કરે છે અત્યારે
કઈ નહી એને ભણવાનું છોડી દીધું.
કેટલું ભણેલી
હમ એ ઇલેવનથ.
અચ્છા તો અત્યારે ઘરે જ
હા
બરાબર ને નાની
એ પ ચાલુ છે પઢાઈ
હા બરાબર છે.
એટ ક્લાસમાં છે. હ બીજું બોલોલો
તરી ઘરે તરી ઘરે તરી બીજું કોણ છે મમ્મી પપ્પા
હમ હ મારા કાકા અને કાકી બધા છે.
જોઈન્ટ ફેમલીમાં રહે છે.
હા
સરરસ
હમ
તો એક દમ મેન અર્નર કોણ છે મારું તો એકલું ઘર
મારા મમ્મી પપ્પા
અચ્છા
હમ
તરી મમ્મી પણ જોબ કરે છે.
ના ફાર્મર
ઓકે બરાબર મારી મમ્મી જોબ કરે છે પપ્પા બી જોબ કરે છે ભાઈ બી જોબ કરે છે.
ઓ એટલે અમારે તો ફાર્મર
સરસ
હમ એ લોકો એટલું ભણ્યા ઘણ્યા તારે એટલે
હા મારી ઘરે બી એવું જ છે મારા પેરેન્ટ્સ બી એટલું ક ભોણ્યા નથી મારી મમ્મી ટે ફેલ છે. પપ્પા બી ટન્ડ ફેલ છે.
હમ તો સારી જોડી મળી.
હમ હ હ
ને મારો ભાઈ એન્જિનિયર છે.
હમ. તો તો સારી અર્નિંગ આવતી હશે.
હ સારી મતલબ બધા ન મળીને સારું થઇ જાય છે. મતલબ ઘરમાં કંઈ પ્રોબ્લેમ નથી પૈસાનો.
હમ અરે તો આઈમન હવે ડેરીથી દૂધ નો પગાર પણ એ પચાસ સાઠ હજાર આવી જતો હશે.
અચ્છા તારી ઘરે ડેરી છે મતલબ તારા ભેંસ છે.
હા.
સરસ એ તો બહુ જ મસ્ત કામ એમાં તો જેટલું પો ત બિઝનેસવાળા નહીં કમાય એનાથી વધારે તો ડેરીવાળા કમાય છે ડેરીના પૈસાથી.
એવા. બાર મહિને જે તે આઈ મીન ડિસ્કાઉન્ટ મળે ને.
હમ.
એ પણ બઉુ મળે.
પંચ.
હા.
ઓબીસી માં આવે છે.
નઇ.
તો.
તમે લાડલી.
ક્યા હુઆ.
કુછ નહી દોસ્ત જારા તા.
અચ્છા.
હમ. હમ બતાવ ઓર. એક દોસ્ત ઓર આ રહ હૈ ઉસે બાત કરાઉ. હ.
અછ મેં શું વાત કરું એના સાથે.
હા કછ નહી. તમને ડાયલોગ આવડે છે સરરતી ડાયલોગ એઉ કિધર જાયાર હા. કાઢ ના નવું કાઢી આલ હો રૂપિયા લે હ. અરે બાપ રે. ર હોય આવે, હલો હે. કુછ નહી બસ હો જા રહા થા.
અચ્છા.
હા.
તારા ઘરે કઈ લેંગ્વેજ બોલે છે એમ નોર્મલી.
તે ગુજરાતી ગુજરાતી.
તો આ કઈ લેંગ્વેજ બોલતો હતો.
હમ ઓલરાઉન્ડર.
વહ.
હમ બધું આવડે. બસ ખાલી એક જ ઇંગ્લિશ થોડી વીક હ.
બરાબર છે એજ થાય છે બધા ગુજરાતી કોલેજમાં હજ વધ પ્રોબ્લેમ થશે જ્યારે તારું ઇંગ્લિશ થઈ જશે.
હમ.
તું જયારે કોલેજમાં આવશે ને.
હમ.
મતલબ હવે તું શું લઈને એના પર ડિપેન્ડ કરે બીકોમ બી. કોમ પછી એલઆ બિયર એવુંમાં તો. ગુજરાતી માં થઈ જશે તારું.
પણ જો તું કોઈ બીજા પ્રોફેશનલ કોર્સિસ. ઈ ને મેં બીબી એ લીધું હતું તો મારું ટોટલી ઇંગ્લિશ થઈ ગયું હતું.
હમ.
ને મેં ગુજરાતી મીડિયમ સ્કૂલથી હતી. તો મને એટલો પ્રોબ્લેમ થયો ને જયારે મારું. એક્ઝામ આવતી ત્યારે. કેમકે મામારે એક્ઝામમાં બી બધું ઇંગ્લિશમાં લખવાનું હતું.
અચ્છા અચ્છા.
હમ. હમ હ.
સારું કેવાય. તમારા ફેમિલીમાં કઈ લેંગ્વેજ યુઝ કરો છ આ.
ગુજરાતી.
હમ. તમને તો ઇંગ્લિશ આવડતું છે બહુ જ ફાસ્ટ.
ફાસ્ટ તો નહીં પણ અત્યારે થોડું આવડે છે. કેમ કે મારી કોલેજમાં ઇંગ્લિશ થઈ ગયું હતું તો મેં થોડુંક ઇંગ્લિશ. પર વધારે ફોકસ કરો ક્લાસીસ પણ લીધા.
એપે. હમ હમ. બીજું.
તરી સાથે કોઈ છે.
ના હતો પણ હવે ભયો ગયો કાાલ આરામી. તમને ડાયલોગ આવડે સરળથી ડાયલોગ ટ્રેન્ડ માં હેડે હાલ નિામાં.
મને પૂછે.
હા.
પૂ્છો.
ઓ ટ્રેન્ડિંગમાં ન લાડલી મિયા. હા.
તું કોઈ સ્પેસિફિક ડ ડાયલોગની વાત કર કરે છે.
હા.
હા.
હા.
કયા ડાયલોગની.
અચ્છા.
એવા ડાયલોગ તે સાંભળ જ નઈ
ના.
તો તમે શરારતી ઓમ કમ શરારતી કયો?
અચ્છા એવું જરૂરી છે કે એવા ડાયલોગ જેનામાં આવે એ સરારત
હા ફલી હાલ કોલેજ વોલેજ બધા લોકોને એવું કોઈ ની હોય કે એને એવા ડાયલોગ ની આવડતા હોય.
હ
તમને પણ આવડતા રહેશે પણ તમે બોલતા નહી. હમ તમેમે ષ્ટ ષ્ટ હમ. ઇન્સ્ટા આઈડી આપો હું તમને મોકલીશ ડાયલો.
ઇન્સ્ટા ઈડી તો. મારી ઇન્સ્ટતાની આઈડી છે ને મારા જે ફેન્સ છે ને એના પાસે બી છે.
હમમે માારજ એક ખરાબ મેસીત કરવાવા.
શું કેય છે?
હહ શોખરી તમારા ફ્રેન્ડના માં
હહ એટલે મને કંઈ પ્રોબ્લેમ નથી પન તું મોકલશે ને તો એ મને ક્વેશ્ચન પૂછશે. કે કોન છ છે તું એની સાથે કેમ વાત કરતી છે, શું કામ છે તને?
ઓહ બાપરે! એટલા ક્વેશચન?
યેસ
હમ માર ત
એને મેં કીધું હતું તારા માટે કાલે.
હમ
કે મેં એને બધી સ્ટોરી કીધી આવી રીતે એ મને આ ટાસ્ક મળ્યો ને તો. મેં આવી રીતે એક છોકરા સાથે વાત કરતી હત તો મને પૂછે. તું છોકરા સાથે કેમ વાત કરે તને કોઈ છોકરી સાથે વાત કરવાનું ની ગમે? મેં કીધું મેં કીધું કે મને કોઈ મળતું જ નહીં હતું અવેલેબલ છોકરી મેં બ કાથી છોકરીને શોધવા જાઉં આવી રીતે.
હમ હમ
પછી મેં એને કીધું તું મારાથી બો નાનો છે ટ્વેલ્થમાં જ છે હજી તું. તો એવું કઈ ની મળે બસ ખાલી ફ્રેન્ડ છે.
હમ
કાઈ નહી સમજી ગયો.
અચ્છા. હમ ટાસ્ક કમ્પ્લીટ કરે સે બીજું શું.
એ જ મેં તને ઇન્સ્ટાની આઈડી આપીશ પણ એમાં મેસેજ.
હમ ઓકે જો તમે
ફોલો સુધીનું કઈ પ્રોબ્લેમ નથી એની પૂછશે.
હમ અલે મેં તો બહુત છોટા હું અભી અભી ઇનસ્ટાપે હાઈટ દેખના મેં બહુત છોટા હું.
હે?
હા
બરાબર છે.
હમ હહ
તારું નામ શું છે આમ?
માય રિયલ નેમ ઈઝ કીસુ.
અચ્છા સ્કૂલમાં.
સ્કૂલમાં પણ એજ્યુકેશન.
ઓકે તો તને ઘરે તારુ નીકનેમ છે કીશું એમ?
હમ
અચ્છા
તમારું?
મારું છે રિયાંશી.
હા અચ્છા નાઈસ નેમ.
થેન્ક્યુ.
જમે કેટલા વાગે તું.
બસ આઈ મીન‌ અભી તૈયારી છે.
આટલી જલ્દી
હા
હમ
હમ અરે એટલું તમારે કેટલા વાગે.
સુઈ કેટલા વાગે.
હું એક વાજે.
શું મતલબ આટલું જલ્દી જમીને ભૂખ નઈ લાગે પાછી
હા પણ બિકોઝ અમારે અ સુબા વહેલા બનાવે ને એટલે
હ પણ તાર પેરેન્ટ્સ લોકો સુઈ જતા તા હશે તું જા
હા હું જક મારા પેરેન્ટ લોકો તો આઈ મીન નવ વાગે તો સુઈ જશે.
બરાબર છે
તમારે
મારે તો મારું ડેલીનુ થાય. અગયાર દસ જમવાનું.
અરે બાપરે
એસ
હમ તમારે તો જાતે બનાવવું પડતું હશે.
હા તો
હ કંટાળો નહિ આવતો.
આવે ને પણ શું કરું ઓપ્શન નથી મારી પાસે
હમ મજબૂરી હે.
હમ
હમ
તમને છોકરા લોકોને સારું હોય છે. કાંઈ પણ કરવાનું નહીં હાથમાં જમવાનું મળી જાય.
તમની તમે છોકરા ન ઓમ આઈ મીન છોકરો હોત તો તમને ખબર પડત કે છોકરી હોત તો હારું
કેમ કેમ તને તમને શું લાગે કે છોકરી લોકો એ બસ ખાલી
છોકરાઓરા ને એ હંમેશા ઓમ અંદર